હા કેમ છો.
બસ કઈ નઈ હમણાં બહાર થી ઘરે આવ્યા તમે.
હા તમારો દિવસ કેવું ગયા આજે.
સારું જ જોય તમારું.
મારું પણ સારું છે. હજે કઈ નહી. બસ ઘરનું કામ કર્યું જરાક વાયચ્યું અને ઊંઘી ગઈ.
જરાક વાત છું.
હા વાય છું.
હમ વધારે. વધારે વાંચો તો સારું કેવાય અને.
હા.
હા.
તમે શું કર્યું.
કઈ નહી કામ. સવારે ઉઠીને કામ પર ગયો ઘણું બધું કામ કર્યું. થોડુંક ખાધું પછી ઘર આવ્યો. અને મને હવે. ચશ્મા લેવાના છે નવા તો મારો એક ફ્રેન્ડ છે ને લેશ કાર્ડ પરથી હજાર રૂપિયાના ચશ્મા પડ્યા તો મારો વિચાર છે હું પણ જો પણ. એમાં જયારે હું એ શોપમાં ગયો. આપડે ત્યાં જે છે લેશકાડૅ અબ્રમામાં ત્યાં અમે ગયો તો. બઉ બધી ફ્રેમ હતી અને ઘણા હાઈ રેટ હતા એના બે હજાર ચાર હજાર પાંચ હજાર થી. પણ એક મેં ઓફર સાંભળી હતી બાય વન ગેટ વન ફ્રી. તો એમાં કોઈ બી ચશ્મો લે તો એના પર એક ફ્રી મળે છે. તો ગૂગલ બસ બધા મેં મારી એક ફ્રેન્ડે કીધું કે ગૂગલ પે પર આપણે જે પેમેન્ટ કરીએ ને. તો તેમાં જે કૂપન આવે ને ગિફ્ટ કૂપન તો એમાં લેન્સ્કાર્ડ ની ઘણી બધી. પણ એસડ તો તેનો બી યુઝ કરી શકે છે તો મને બી યાદ આયવું કે હા, મેં મારી પાસે પણ ઘણી બધી કૂપન પડેલી છે ગૂગલ પેમાં તો એમાંથી જયારે કોઈ લેન્સ ખા અઠવાડયું આવશે. તો તે મેં યુઝ કરીશ કારણ કે છેને ગૂગલ પે પર ઘણાં બધાં પ્રોડક્ટ્સની કૂપન આવે છે. જેમ કે મામાર્થની આવે બિયર્ડોની આવે એ બધ હા, તે બધી યુઝ કરી લે તો સારું પણ અ હવે બીજી કોઈ વસ્તુની તો આપણને નીડ નથી મામત તો મેં કઈ યુઝ નથી કરતો હવે મને લેન્સકાર્ડની જરૂર છે. તો હવે જોવં કઈ ડેન્સકાર્ડની કૂપન શોધતો છું હું.
હમ. મારા પાસે તો બધાં બ્યુટી બ્યુટી પ્રોડક્ટસનાં જ કૂપન મળે છે. ટવેન્ટી પરસન્ટને
મારામાં પણ આવે છે એવા હું પણ મને જરૂર નથી એટલે હું કઈ ઈન્ટરેસ્ટ નથી લેતો કાન ન‌ઇ હું એકચુઅલી કેવું છેકે કૂપન ખોલતો નથી એકચુઅલી કોઈ દિવસ નથી ખોલતો. કારણ કે હવે પછી એટલી બધી કૂપન ભેગી થાયને કે સ્ક્રેચ કરતાં કરતાં કંટાળા આવે છે એવું હવે હમણાં તો સ સ્ક્રેચ કરતો છું હું પેલો લેન્સકાર્ડનો ર્શોધવા માટે. જોઈએ હવે.
તો એવું હોય તો તમારી પાસે એમ બ્યુટી પ્રોડક્ટનાં આવેને તો જરાક અમને આપી દેવાનુંને.
અચ્છા, હા હા, હમ ચાલશે ચાલશે. પણ એમાં અમુક વાર સ્કેમ પણ હોય છે. સ્કેમ પણ હોય છે. એટલે સ્કેમ મીન્સ કેવુંની પ્રાઈઝમાં સ્કેમ હોય છે પ્રોડક્ટ તો સારી જ હોય છે હવે હવે કૂપન છે જેમાં સી સેવન્ટી પસેન્ટ ઓફ છે હ તેર ટકા ઓફ છે એક હેડફોન્સને બ્લુટૂથ પર
હા.
તો મેં હવે મે શું કરા રિડીયમ કરા અને વેબસાઇટ પર જવાં. તો એ વસ્તુ એટલી મોંઘી હશે કે જેના સિત્તેર ટકા ઓફર પણ મને ખૂબ વધારે લાગશે. ઓબવિયસલીને હવે જે વસ્તુ વસ તો પાંસોની હોય ને મેં તમને હજાર કેવું ને પછી તમે ઓછા કરીને પાંસો પર લાવ તો શું સેમજ થઈ ગયુંને.
હા, એટલે એ લોકો એવું જ કરતાં હશે કે પ્રાઈસ
એટલે વસ્તુ હા, બસ ને આપણને બતાવે કે હું તમને એટી પસન્ટ ઓફ આપું, નાઈન્ટી પસન્ટ ઓફ આપું એવું.
હમ હમ, બરાબર બરાબર.
કે ઓનલી એટ થ્રી નાઈન્ટી નાયન હવે ચારસોમાં બે ટીશર્ટ છે ઓવરસાઈઝ.
હા.
શોલ્ડરતો એ ખબરની હવે એને હું રિડ્યુમ કરી જોઉ.
હમ. પણ શું હશે ખબર તમને એ જો ટીશર્ટ હશે તે બસોની
હા, સાંભળો સાંભળો નાય ના ના ના હવે સાંભળો હવે મેં હું વેબસાઈટ પર ગયો એનો પ્રાઈસ ખબરમાં મારી આંખની સામે કેટલો પ્રાઈસ બતાય બે ટીશર્ટનો ખાલી. પંદરસો રૂપિયા બોલો બે ટીશર્ટનો કોમ્બો છે બે ટીશર્ટને એના પંદરસો રૂપિયા બોલ, હવે એ ટીશર્ટને હું એલ સાઈઝ કરીશ. અને બાયનો પર ક્લિક કરું હવે જે કૂપન છેને જેમેં કોપી કર્યો છે. કોડ તે કૂપન હવે હું એપ્લાય કરી જોઉ ઠીક છે. હવે એને મે કોપન લગ. છે એપ્લાય કરી છે યસ થેન્ક્સ હા આવી ગયો છે હવે. પણ એક હા ચારસો ની બે ટી શર્ટ આવી ગઈ છે કુપન થી.
હમ હમ ટી શર્ટ સારી છે કે પણ.
ટી શર્ટ પણ ઓવર સાઇઝ છે પણને હું મારી બોડી પતલી છે ને તો એવી મને નહી. ગમે પછી સાડી ન દેખાય છપરી જેવી દેખાય છે. એટલે હું નહી પેરું ઓવરસાઝ. કોને સારું લાગે તમને બી એટલું જ જેન્યુન ખબર હ કે ઓવર સાઇઝ છે ને. જેની બોડી જો જેોડક થોડાક જાડા હોય થોડાક બોડી વાળા હોય મીડિયમ હોય. પટલા લોકો પર કોઈ બી દિવસ તમે જોજો ઓવર સાઇઝ ટી શર્ટ શૂટ ના કરે.
હમ એ તો છે પણ છોકરીઓ પણ શુંટ કરે છે
ના અમુક ના જેના પર નિસૂટ થાય ને તેને હું કઈ પણ દઉં છ. શું કે તમે ના પહેરવા હોય તે.
અચ્છા એવું છે મ એને વધારે ઓર. સાઈઝ ના પહેરાય પણ જેમકે મીડિયમ જેમકે હું સ્મોલ સાઈઝ છું તો મીડિયમનું મેં પહેરી શકું.
ના ના સાઈઝ નું ના ના એવું નથી. સાંભળો સાઈઝ ન બોર્ડ. સાઈઝ નો મેટર નથી ટી શર્ટ એસ હોય એમ હોય એલ હોય એક્સેલ હોય. આપણા બોડી ટાઈપ પર શૂટ કરે તો જ પેરવાની બસ. અને પતલા લોકોને શૂટ ના કરવું હ કોઈ પણ હોય છોકરો હોય છોકરી હોય આંટી હોય અંકલ હોય. કોઈ પણ હોય. એવું પણ ચાલો એક વાત તો સારી થઈ ગઈ. એક વાત સારી છે કે આ કુપન નું મને ખબર પડીે કુપન સાચું કામ. કરે છે હવે પંદરસોની ટી શર્ટ મને ચારસો માં પડતી છે બે તો એકચુલી સારી વાત છે.
હા પણ એની પ્રાઇસ પણ એટલીસ્ટ બસો બસોની જ હશે પણ.
કઈ નઈ બસો તો ચાલે ને બસો ટી શર્ટ તો મિનિમમ છે એકદમ પછી દોઢસો રૂપિયામાં તો એકદમ લો ક્વોલિટી. મ કરતા આ સારી પણ મેન એવું છે. હા મેન એવું છે કે આમાં સીઓડી અપ્લાય હોવું જોઈએ. ભાવ તો આપડી સામે આવી ગયો કે ચારસો રૂપિયાની બેટી શર્ટ છે પણ. આગળનું શું પેમેન્ટ ઓનલાઈન માંગે છે લોકો કેશ માંગે છે. કેશ માંગતા હોય તો ઘણું સારું.
હમ્મ ઓનલાઈનમાં જરાક બીક લાગે છે.
ઓલાનમાં કેવી આવે ટી શર્ટ આપણે.
હમ્મ હમ્મ હમ્મ હમ્મ એજ બરાબર બરાબર. પણ એ લોકોને એક છે, કે આપડણે જેમ કે ઓનલાઈન લ જેમ. કે તમે કેશ ઓન ડિલિવરી કરશો ને તો જયારે આપણે રિટર્ન કરીએ ને ત્યારે એ લોકો. પૈસા તો એમ ઓનલાઈન જ આપે છે, પણ કોઈક વાર છે ને ઓનલાઈનમાં એમ આપણને બીક લાગે છે, કે આપડ લૂંટાઈ છેતરાઈ ગયા તો બહુ એવું થયું છે એટલે.
હવે એક હજી કૂપન આવી છે, જ્વેલરીઝ ની ઠીકે.
છવા જૂન.
હા, તો એમાં કેવું છે કે સાત આઈટમ બાય કરી શકે આપ. આપણે જ્વેલરીની સાત નાની નાની એ બી કેટલામાં તેરસો રૂપિયામાં.
અચ્છા તો તે.
રૂપિયામાં હા સાત વસ્તુ છે. તો તમે બારસો થી તેરસો થી ડિવાઈડ કરો. તો પર તમને બસ્સો રૂપિયામાં એક પડે એક પીસ.
અચ્છા એટલે જરૂરી છે, કે
હા, સાત વર્ષ તોુ હોવું જ જોઈએ હા તો તો એના કરતા વધારે લઈ શકે પણ ઓછી લઈ શકી એમ. હા, પણ જો ક્વોલિટી ત્યાંની સારી હોય તો લેવાય. હવે એમાં છે ને મેનનું પણ છે ને વુમનનું પણ છે, એટલે બંને સારું પડે
બરાબર હ અમે નેકલેસ થી યાદ આવ્યું કે મને પણ ચેઇન ને બધું લેવું જ છે, ગણા પરવા માટે કશે બહાર જઈએ, તો એમ બધા કપડા પર સટ થાય તેવા નેક્ બે ત્રણ હોય ને તમ સારું રે તો ગળું ગળા પ્રેમ સારા લાગશે,
હમ્મ જોઈશું હમણાં કશે જઈશ, ત્યારે એમ તો વલસાડમાં હા એ પણ છે નહી જોઈશ, તમારા માટે તો જોઈ શકોને આ આવી ગઈ કુપન લેન્સ કાટની
અચ્છા
અરે પણ ઘણી મોંઘી છે, તો ગોલ્ડ પ્રો ગોલ્ડ મેક્સ મેમ્બરશીપ જોઈએ, એમાં તો છ હજાર રૂપિયાનું હા હા બીજી હજુ એક આવશે ને લેન્સ કાર ની સર્ચ કરું ને જો હજુ બહુ બધા કુપન પડે છે, બધા સ્ક્રેચસ કરતો છું,
હમ્મ લેન્સ કારડ એમ મને લેન્સકારડ ગમતું નથી હવે. જે થયેલું છે ને એના લીધે પણ હવે ચાલે લોકો શીખી ગયા હશે તો લઈ શકીએ,
એ તો આપણને તો આપણા એ નથી મતલબ આપણને તો આપડી વસ્તુથી મતલબ
બરાબર
પણ ઘણી બધી ફ્રેમ હતી વેરાયટી ત્યાં મેં ગયો ને ફસ્ટ ટાઈમ ગયો મે લ એન્ટ એકક્ચુઅલી પણ એટલી બધી ફ્રેમ હતી ને કે બધી જ ગમી જાય તેવી, હ બ્રેન્ડ છે, એકચુઅલી લેન્સ કાર તો ચશ્મા માટે મેીન બ્રાન્ડ છે, તો ઓબ્વિયસલી હશે જ એમાં તો બહ બધી વેરાયટી હતી એમ મજા આવી જાય આપણને ટ્રાય કરવાની બધા ચશ્માને એવું સારું લાગે એ શોપમાં, ડીમાર્ટમાં અને મોલમાં જાય તો સારું લાગે કરિયાણા ની દુકાનમાં જાય નાની તેમાં મજા નહી, આવે પણ આપડે જો મોલમાં જાય તો આપણને બહુ મજા આવે, તેવી રીતે આમાં છે બીજી ચશ્માની દુકાનમાં જાય ને એલું ઠીક ઠીક લાગે હા ચાલ ચશ્મા લેન્ચ કટમાં જેવું લાયક કશે સારી જગ્યા આવેલા છે
તમને ખબર મને મોલમાં જોવામાં બીખ લાગે છે જેમ કે મોટા મોટા મોલ હોય એવું રીઝન શું હશે
શું હશે
કેમ કે ત્યાં સીડી તો હોય જ છે પણ પ આવે તે ખબર હમણાં બધા તેના પર જ જાય છે શું કેવાયનેમે બોલતા ભૂલી ગઈ હા તો એમ કે મેં સીડી પરથી નહીં અને કોઈ કઈ જગા તો સીડી હોય જ ના તો મને એમ કે મેં તેના પરથી કેવી રીતે જવા બધા હસી પડશે એટલે મેને મેં અવોઈડ કરું કે ના હું જવાની જ નથી ત્યાં જવા આવુંશે હ
બરાબર
હા
એમાં ડરવાનું કેમ આવે પણ
ખબર નહ મેં જ્યાં સુધી પ રીલ જોય છે ને બિહારી લોકોનું એના પર જાય તો મને એમ કે મેં બી પહેલા એ લોકોને પડી ગઈ તો મારું પણ પોપ
પણ એ લોકો માટે તે ફર્સ્ટ ટાઈમ છે ને એસ્કલેટર પર જવાનું એટલે લોકો તમે કેમ ગબરાતો તમે એટલે તમે પણ બિહારી છો
ના એમાં બિહારી નથી
હા હા ઠીક છે ના હું મજાક કરું છું. હા પણ એકચુલી એમાં હું છે કે કોઈ જરૂર નથી. એ તો આદત પડી જાય તો તેના માટે
હા પણ એમ હા એજ કોઈ હોય ને તો એમ સારું રેય કે પેલા શીખી જેમ બો વાર એમ કોઈ સાથે જાઉ ને પછી એકલી ટ્રાય કરું પણ એકલી માં એમ બીક લાગે છે. હમણાં સુધી મેં નીચે ઉતરવાનું ટ્રાય જ નથી કર્યું. ઉપર જવાનું તો કર્યું પણ છે.
હા બરાબર
હમ એમાં બીવાનું ના હોય ને એક પગ મૂકી દે પછી બીજો પગ એમ ધીરેથી મૂ
હા આરામથી આરામથી એમાં કેમ બીવા માટે તો આપણા માટે જ બનાવેલું છે ને. આપણને સીડી ચડવાની પડે પગ દુઃખ
હા પણ મેં શું કેવ કે જેમ કે એના પર ડાયરેક્ટ ના મૂકું. છેલ્લે એમ ધીરે થી મૂકું તો પણ ચાલશે ને. ફટાફટ એમ હળબડી ના કરવાની ચાલો તો હું મોક કુ હા મને જરા કામ છે બાય.
બાય.